હલો મિત્ર
હા મિત્ર નમસ્કાર મિત્ર જય શ્રી કૃષ્ણ મિત્ર
હા જય શ્રી કૃષ્ણ મિત્ર કેમ છે? હા મિત્ર કેમ છે તમે?
હા મિત્રો મજામાં છું અને મિત્રો હવે તો આ વરસાદની સિઝન છે એટલે થોડું શરીર ન ધ્યાન પણ રાખજો કારણ કે મિત્ર હાલમાં જ મારું પણ થોડું આ વરસાદના લીધે ઘણી બધી ખાવામાં એ તકલીફ થતી છે તો તમે પણ મિત્રો જમવાવામાં અને ખાસ કરીને મિત્રો સને ધ્યાન આપજો કારણ કે મિત્રો આ વરસાદના સિઝનમાં મિત્રો આપણે ખાસ કરીને ખાવાની સિઝનમાં અને કપડા જે ભીના ના પહેરવા જે એ ખાસ ધ્યાન રાખવું કારણ કે મિત્રો એનાથી ઘણી બધી બીમારીઓ થતી હોય છે તો તમે મિત્રો ધ્યાન આપજો ધ્યાન રાખજો અને પરિવાર જે ફેમિલી છે એ લોકોનું બી ધ્યાન રાખજો મતલબ
હા મિત્રત તમે સાાચી વાત કહીએ આપ ણવા માટે એ ખૂબ જ જરૂરી છે કારણ કે શરીરનું ધ્યાન ના રાખે. આપણે સારી રીતે કામ પણ ના કરી શકીએ તો તમે હવે મિત્ર ફ્રેશ હોખ કઈ કામ ના છો
નથી મિત્ર હું કામમાં નથી
ચાલને મિત્ર આપણે ચોમાસાને કારણે પૂરને એવી બધી અસર થ પૂરને બધું- આવતું હોય એની આપણે આડઅસરો ના વિશે વાત કરીએ
હા મિત્રો ચોક્કસ- એ એવા વિષય તો મને ખુબ જ ગમતા હોય છે કારણ કે મિત્ર આવા સમયે આપણે કહું શું ધ્યાન રાખવું જોઈએ કયા કયા પગલા લેવા જોઈએ એ મને મિત્રો ખુબ જ ગમતું હોય? કારણ કે મિત્ર હું તમને જણવા ગુ છું કે મિત્ર
એક એક
અ પૂર જેવી જે ભયાનક સ્થિતિ હોય એવા સમયે. આપણે રક્ષણ કઈ રીતે કરવું? તે મિત્રો ખુબ જ મહત્વનું છે કારણ કે મિત્ર જે આપણા ગામડા વસ્તી. તરશે એ જગ્યા કે મિત્રો આપણે એ આપણે શાંતિથી એટલે કે આપણે બધા તરતા આવડતું હોય છે. પરંતુ મિત્રો જે શહેર સિટી - છે ત્યાંના લોકોને તરતા આવડતું નથી તો મિત્રો એના તો થોડું પ્રોબ્લેમ થાય છે મિત્રર.
આ મિત્ર સાચ
હા મિત્રો તમે જે પણ કીધું એ મને ખુબ જ ગમ્યું- પરંતુ મિત્ર આપણે હવે જોવા જઈએ ને તો કેટલા બધા એવા જે વિસ્તારો છે. જેમ કે મિત્રો આપણે જોવા જઈએ તો જે નદી કિનારે એટલે કે જે દરિયા હોય- અથા તો જે નદી કિનારા જે ઘરો એટલે કે જે ગામડ હોય- એક જગ્યાએ મિત્ર ઘણું બધું એવું પૂરને એવી પરિસ્થિતિ આવતી હોય છે. મિત્રો
હા મિત્ર તમે કીધું તેમ - જે ચોમાસા દરમિયાન પૂરા આવતી હોય છે. એનાથી ઘણી બધી એવી આપણને નુકસાનકારક એવી આડઅસરો થતી હોય છે. જેમ કે આપણેે લઈએ તો શહેરી જે વિસ્તાર માં જે કોંક્રટને એ બધું જે જમીન સમતલ હોય એ બધી કોન્ક્રીટ થઈ ને એ બધી રસ્તાઓને બધું એવું ઘરેવુંંધ બાંધવામાં આવે તો એ પણ એ કોંક્રીટ છે એનું આંગણું પણ આખું કોંક્રીટ છે જ કે ટાઈલ્સથી જે બ્લોકનેથી ભરેલા હોય છે જેથી ઘરે લાવે જે વરસાદનું પાણી આવતું હોય છે સરળતાથી જમીનમાં એવું પસાર થઈ પણ ન જતું હોય છે ને તેનાથી- ભૂગર્ભ જળ પણ નું સ્થર પણ ઘટતું જાય છે. કારણ કે જો સિદ્ધો જ વરસાદનું પાણી જમીનમાં ના જાય તો ભૂગોળ જળ ન સ્થાપન સ્થળ પણ કેવી રીતના ઉપર આવી શકે તેનાથી ઉના જે જેવી ઋતુમાં પણ એ પાણીની અછત સર્જાયતી હોય છે કારણ કે જો ભૂગર્ભ જય ન સ્થળ ઉપર ના આવે તો જેવી ઋતુમાં કેવી રીતના આપણે વધારાનું પાણી ની આશા રાખી શકીએ જેથી આપણને ઉના જે પરિસ્થિતિમાં ખુબ જ એવ પાણીની મુશ્કેલી થતી હોય છે. એ રીતના આપણે મિત્ર જોયું કે. શહેરી જ વિસ્તારમાં બ્લોકને કોન્ક્રીટ ના જે કારણે- અને જે વરસાદનું પાણી હોય છે સરળતાથી- જમીનની અંદર પચી શકતી નથી. તેથી પાણી ઉપર જ જમીન પર ફરિયા કરતો હોય છે જેથી જેમ જેમ વરસાદ વધતો જતો હોય છે દિવસ દરમિયાન. તેમ તેમ વરસાદનું જે સમદ્ર પાણી રહેતું હોય છે પણ એ પાણી ન સ્રપ વધતું ફૂલ જે સજાતી હોય છે. ઘણી બધી દુકાનો જે નીચાણ જેવી સમતાલમાં જે હોય. કે નીચાણ જે થોડીક વિસ્તારમાં હોય તો તે દુકાનમાં ઘણું બધું પાણી ભ દકાનમાં રહેે ઘણી બધું મા સામાન નુકસાન થઈ જેતો હોય છે કારણ કે, તવે લેક્ટ્રનિકસ જે વસ્તુ હલે એ. ઘણા બધા જે ચોમાસા દરમિયાન ઘણી બધી દુકાનમાં. મોબાઈલની દુકાનમાં કે અન્ય કરિયાણાની દુકાનમાં પાણી ભરાઈ જતું હોય છે જેનાથી. લાખો જે માલ રેતો હોય છે. એ આંખો બગડી જતો હોય છે ને ખરાબ થઈ જતો હોય છે જેથી લોકોને કે દુકાનદારો ને ખુબ જ નુકસાન થતું હોય છે. જે છે સમય જતા. ચોમાસા જેવી ઋતુમાં એનો ભાવ પણ વધતો હોય છે. કારણ કે, ચોમાસા દરમિયાન કઈ પણ શક્ત હોય છે કે તે વખતે થતો ન હોય કારણ કે ચોમાસાુંમાં પાણી જ એટલું હોય છે કે. ફરિયા ન જે વસ્તુની જે દુકાનો. હોય છેમ ઘણો બધો માલ બગડી જવાના કારણે, લોકોને પણ ખુબ જ નુકસાન થતું. હોય છે, ને એ બધી નુકસાન ના કારણે બીજા ઘણા લોકોને એણામ ભોગવવું પડતું હોય છે ભાવ વધારાને કારણે. તો તમે મિત્રો આગળ તમે આમાં શું જાણો
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. મિત્રો હું તમને જણવા માગુ છું કે, જો મિત્રો આટલો ભયંકર વરસાદ આવતો હોય અને જે તો મિત્રો આપણે એવું યોજના બનાવી જોઈએ કે જે વરસાદી પાણી હોય, એનું એટલે એનો આપણે સંગ્રહ કરવો જોઈએ. જે આપણે ભૂગર ભવ મોટા મોટી ટાંકીઓ હોય, એવા આપણે બનાવવા જોઈએ. અને અને બ્ જે પણ પાણી હોય, એ આપણે આપણી જમીનમાં અંદર બચાવવું જોઈએ, જેથી કરીને આપણે ના દરમિયાન આપને એટલે ઉનાળ દરમિયાન આપણને મળી રહે. અને અમુક અમુક જગ્યા મિત્રો એક જે ખેત તલાવડી બનાવે છે. મોટી મોટી જેના લીધ જેનાથી આપણે મિત્રોના જે પણ જગ્યાએ વરસાદ વરસાદી પાણી વરસાદી પાણી ન રહેતું હોય, એવી જગ્યાએ આપણે મિત્રો
હ
અલગ અલગ ટેકનોલોજી દ્વારા આપડે મિત્ર ત્યાં ખૂબ જ સરસ અને મજબૂત એવું ટાંકીઓ બનાવી જોઈએ ભૂગર બનાવ જોઈએ, અને મોટી મોટી તલાવડીઓ પણ બનાવી જોઈએ જેથી કરીને મિત્રો ત્યાં પાણી નો સંગ્રહ રહે, અને ઉના દરમિયાન મિત્ર ત્યાં ઘણા બધા લોકો એ પાણીથી
ગાયને પાણી પીવાનું વાસણ ધોવાનું નાહવાનું એ બધી પ્રક્રિયા કરી શકીએ. તો મિત્રો હું તો તમને એવું જણાવવા માંગુ છું કે આવી આપણે નાની નાની બાબતો આપણે મિત્ર ધ્યાન રાખવાની હોય અને હાલમાં તમે જે કીધું મને ખુબ જ દુઃખ પણ લાગ્યું કારણ હે મિત્ર, તમે કીધું કે હાલમા જે ભયંકર વરસાદ આવેલો એનાથી ઘણી બધી એવી દુકાનો દુકાનો હતી, એને ઘણું બધું એવું નુકસાન થયું. તો મને ખુબ જ દુઃખ લાગ્યું કારણ કે, મિત્ર કોઈ પણ જે વેપારી હોય એ એ અમીર નથી હોતા. એ એ પોતે એક લોન લઈને અથવા તો કઈ પણ ધંધામાં પૈસા નાખવા માટે કરીન લોન લેતા હોય છે. અને એ લોકો પોતાની દુકાનમાં નઈ હોય એ ભાડોકી લેતા હોય છે અને દિવસ દરમિયાન એ લોકો પોતાની દુકાન ચલાવતા હોય છે. અને એ લોકો રાત્રિ દરમિયાન પોતાના ઘરે જતા રહે રહે છે. તો મિત્ર જો રાતના મિત્ર ભયંકર વરસાદ આવતો હોય તો મિત્ર, જે પૂર જેવી ભયાનક સ્થિતિ હોય તો પસ ઈ એ દુકાન જે નીચ-નીચલા ફ્લોર પર હોય તો એ બધું મિત્ર ડૂબી જાય અને જે માલ હોય એ પણ બધું નષ્ટ થઈ જાય. તો આના વિશે શું કેવું શે મિત્ર તમારે?
હા, મિત્ર તમે કીધું છે ન જેમ
આ શુ દરમિયાન વરસનું પાણી હોય એનો સંગ્રહ કરવો જોઈએ પરંતુ જો પરંતુ જો મિત્ર એ વ-વધારે વૃક્ષોને બધું કાપવામાં આવે કાપવામાં આવે તો જે વરસાદનું પાણી હોય છે જે મૂળ દ્વારા વૃક્ષોના મૂળ દ્વારા સરળતાથી જતુ હોય છે પરંતુ જો વર વૃક્ષો જો આટલા બધા આજના જમાનામાં જે રીતે કાપી નાખવામાં આવ્યા છે કે વરસાદનું જે પાણી હોય છે સરળતાથી વધતુ ના હોય છે, જેથી દુર્લભ જેનું સ્તર પણ નીચું જતું હોય છે વર્ષો વર્ષ. તેમ મિત્ર તેના કારણે ઘણું બધું પાણીનું જે વરસાદના કારણે આવતું હોય છે. જમીનના ઉપર જ ફરતું હોય છે ને એના કારણે ઘણો બધો પૂરને એ અમુક સે, સમજાતી હોય છે. જો પૂર જેવુ સ્થિતિઓના કારણે ખેડૂતોના ખુબ જ પાકને એવુ બધું નુકસાન પામતું હોય છે, કારણ કે જો જે ખેતરોમાં પાક વાવામાં આવેલો હોય છે તો એમાં જો ઘણું બધું પાણી ભરાઈ જાય જે જરૂરિયાત કરતા પણ વધારે હોય છે તો એનાથી પાક પણ આખો નષ્ટ થઈ જતો હોય છે. કારણ કે, પાકને પણ અમુક લિમિટ સુધી જ વરસાદનું પાણી છે કે બીજુ નદીઓનું પાણી કેમ ઉપલબ્ધ રે તે જ હારું, જો વધારે પડતું જેમાં જો થઈ જાય ખેતરોમાં તો એ પાક પણ સમય જતા એનો ખોવાઈ જાય કે એ નુકસાન થઈ જાય કે આખો નષ્ટ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોને ખુબજ એમ ભારે નુકસાન નો જોખમ ઉઠાવવો પડતો હોય છે, કારણ કે પૂરના કારણે ઘણી બધું લોકોને જે, ખેતર ઉપર પાક વાવેલો હોય છે, એના પર જ આધારિત હોય છે, કારણ કે એમાંથી એ લોકો અન પૈસો જો એ જ પાક નષ્ટ થઈ જતો હોય છે, તો એટલા બધા લોકોની ફેમિલીનું ખાનું પણ ને એ લોકોનું જે રોજી રો તે હોય છે એ પણ છીનવાઈ જતી હોય છે, તેથી ભૂરને ટાળવા હારુ આપણે ઘણા બધા વૃક્ષો વાવા જોઈએ. છ તો મિત્ર, આજે આપણે આટલું રાખીએ. મને પણ વાત કરીને ખુબ જ